હલો
અરે બોલતી તું શું ને તારું જ અવાજ નહી આવે છે તારું અવાજ નહી આવે છે એમ બોલતી તો શું
હલો
અવાજ આવે છે?
હલો
હલો
હલો
આવાજ આ રહા હે મેરા
હલો
હેલો
હા
આવાજ આવે
નહીડ તાળવાવાજ
કેમની
હલો
મેં બોલતી છું મને લાગે તારું નેટવર્ક પ્રોબ્લેમ છે.
મને બી એવું લાગે
તો કોઈથી કનેક્ટ કરની યાર
અરે કોઈ નહી મળે એટલે તો છે ને
હ ચાલ તું કઈ નઈ એમ જ વાત કરી લે
હા.
આખો દિવસ રીલ્સ આખો દિવસ રીલ્સ હોય છે શું?
હા એ એટલે તો. ખતમ થઈ ગઈ
ફા ફાવ જી વાડ મોબાઈલ લઈ લલે
હા લવ મને કોઈ આપ ત કમાવું ત્યારે લઉ
હા જરૂર જરૂર આપડે બને સાથે લઈ લઈશું ને.
હા કોઈ નહી આપે
હા બરાબર આપણને કોઈ નઈ આપે ધોકો બધા આપે છે.
બધાને આપે પણ મને નહ આપે મારો નાનો ભાઈને ભી આપી દીધો ફાઈીબ
તારા પાસે તો એ છે તો પણ મારા પાસે તો એ પણ નહી મળે તો મારી મમ્મી ને યુઝ કરું છું.
મને ખબર છે કે એવું ચાલે છે એવું ચાલે આ ફોન
હા એ તો કઈ ફોરજી છે ને એટલે ફાઈવ જ મોબાઈલ સારું રહે છે એમમાં નેટવર્ક પણ બહુ મસ્ત ચાલે છે. મારા ઘરે છે એક મોબાઈલ ફાઈવ જી વાળા બાકી ફોરજી વાળા જ છે. હેલો અવાજ આવે છે ને હમણાં હેલો બોલ નની યાર શું થાય છે આટલું પ્રોબ્લેમ છે તારું. અરે ક ચાય પાણી પાણી વામાંગડ છે રહ્યા ભૈયા હ આવાજ ની આવે છે યાર તારું શું નેટવર્ક પ્રોબ્લેમ છે ભંગાર મોબાઈલ ચાલું ભૈયા ચલે્યા ભૈયા